હલો હા. અ નમસ્કાર આજે છે ને આપડે વિશ્વભરમાં જે અનોખા તહેવાર છે ને એના વિશે ચર્ચા કરીશું.
હા બિલકુલ, દરેક દેશની પોતાની અલગ જ પરંપરા અને તહેવા વારો હોય છે.
હ હ અને કેટલાક તહેવારો છે ને ઘણા પ્રાચીન હોય છે આમ
હ એ તો છે અને કેટલાક તહેવારો નવી રીત અને વિચાર સાથે ઉજ જવામાં આવતા હોય છે.
હ અ તહેવારો છે ને લોકોને એકબીજા સાથે જોડે છે.
બિલકુલ તહેવારો સંસ્કૃતિને પણ વધુ મજબૂત બનાવે છે.
હા દરેક તહેવાર છે ને પાછળ કોઈ ને કોઈ એમ કારણ હોય જ છે.
હ કેટલાક તહેવાર પ્રકૃતિ સાથે પણ સંબંધિત હોય છે.
હા અને કેટલાક તહેવાર કેવું કે ઈતિહાસની યાદ કરાવવા માટે પણ આમ ઉજવવામાં આવે. આવે છે.
અને કેટલાક તહેવાર તો આનંદ અને ઉત્સાહ માટે હોય છે.
હા અને એવું જ ને ચલો ને આપણેે એક અનોખો તહેવાર જોઈએ.
હા બિલકુલ, મને ખબર છે ત્યાં સુધી સ્પેનમાં છે ને તમે તા નો એક મશુર તહેવાર ઉજવવામાં આવે છે.
અ મેં પણ સાંભળ્યું છે કે આ તહેવારમાં છે ને લોકા એકબીજા પર ટામેટા ફેકે છે.
હા આ તેહેવારનો રંગ જ અલગ હોય છે કે મ
અ હ હજારો લોકો છે ને તેમાં ભેગા આમ ભાગ લે છે જ
હા ગલીઓ લાલ રંગ થી ભરાઈ જાય છે
અને સુરક્ષા માટે પણ આમ ખાસ નિયમો હોય છે આ ટાઈમે
હા બધા લોકો પાછા નિયમોનું પાલન પણ કરે છે
હ અ અને પછી સફાઈ પણ સારી રીતે થઈ જ જાય છે ત્યાં
હમ આ તહેવાર દુનિયાભરમાં ઓળખાય છે એટલે લોકપ્રિય છે
હા અને આમ બીજો તહેવાર જોઈએ તો
તો થાઈલેન્ડ માં પાણીનો મોટો તહેવાર ઉજવવામાં આવે છે
હા બરાબર લોકો એકબીજા પર પાણી છાંટે છે એવું ને
હા આ તહેવાર નવું વર્ષ પણ દર્શાવે છે એ લોકોનું
રસ્તો આનંદ આનંદ થી ભરાઈ જાય છે
હા નાના મોટા બધા તેમાં ભાગ લે છે અને તે લોકો એમાં જોડાય છે
હ અને ગરમ હવામાનમાં આ તહેવાર રમતભર્યો લાગે છે
બિલકુલ લોકો હસી મજા સાથે દિવસ પસાર કયો છે
હા અને જાપાન તરફ જોઈએ તો
જાપાનમાં અમે જોયું છે કે એક બરફ નો તહેવાર સુંદર તહેવાર ઉજવવામાં આવે છે
હા હા બરાબર મને યાદ આવ્યું બરફ માંથી મોટા મોટા પૂતળા બનાવવામાં આવે છે છે ને
હા અને રાત્રે પ્રકાશ થી તે વધુ સુંદર લાગે છે
હ હ અને દુનિયાભરના પ્રવાસીઓ છે તેવા
હમ કાળા અને કલ્પના નાનો કલા અને કલ્પનાનો જે સરસ મેળ જોવા મળે છે.
હા અને બ્રાઝિલની વાત કરીએ તો...
તો ત્યાં છે ને રંગબેરંગી પરેડ નીકળે છે. અચ્છા
સંગીત અને નૃત્યનો ઉત્સાહ જોવા મળે ને એના જોડે જોડે
હમ લોકો સુંદર કપડાં પણ પહેરે છે
હમ અને રસ્તો છે ને ગીત અને નાચથી એમ જીવંત ઉઠી જાય છે!
બિલકુલ એ તહેવાર ઘણા દિવસો સુધી ચાલે છે ત્યાં આઘડી.
અને ચાઈનાની વાત કરીએ તો
ત્યાં ફાનસનો તહેવાર ઉજવવામાં આવે છે
હા.. રંગબેરંગા ફાનસ આકાશમાં ચમકે છે એજ ને!
હા એજ રાત્રે દ્રશ્ય ખુબ સુંદર લાગે છે ત્યાંનુ. મેં જોયું તું રીલ્સમા માં
હકન્.. અને બાળકો પણ ઘણા ઉત્સાહ સાથે ભાગ લે છે આમાં
હમ આ તહેવાર પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે.
હમ અને મેક્સિકોની વાત કરીએ તો
તો ત્યાં પૂર્વજોની યાદમાં એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. એ લોકો્ લોકોનો
હ રંગબેરંગી ફૂલ અને સજાવટ કરવામાં આવે છે એજ ને!
હમ.. એજ એજ! લોકો પરંપરાનું માન રાખે છે ત્યાં પણ.
હમમ.. આ તહેવાર છેને સંસ્કૃતિને જીવંત રાખે છે્
હમ બિલકુલ દરેક દેશની અલગ ઓળખ જ હોય છે.
હમ અને કેટલાક તહેવાર તો કેવું કે પ્રકૃતિ માટે હોય છે.
હા અને કેટલાક તહેવારો પ્રાણીઓ સાથે પણ સંબંધિત હોય છે.
હ અને કેટલાક તહેવારમાં કેવું કે ફૂલનો ઉપયોગ થાય છે.
હા કેટલાકમાં તો જો રંગનો પણ ઉપયોગ થાય છે. જેમ કે આપણે અહીંયા ઇન્ડ ભારતમાં જેમ કે આપણે હોળી-ધૂળેટી રમીએ ત્યારે રંગો નો
અને કેટલાકમાં પ્રકાશનું મહત્વ હોય છે. આમ
પાછું કેટલાકમાં તો સંગીત મુખ્ય ભાગ હોય છે એના વગર તહેવાર જ ના.. મનાવાઈ
હ અને કેટલાકમાં રમતો પણ રમાય છે.
હા એ તો છે‌. તહેવારો લોકો વચ્ચે પ્રેમ વધારે છે.
અ અને તહેવારો છે ને એકતાનો સંદેશ પણ આપે છે.
બિલકુલ સંસ્કૃતિની ઓળખ તહેવારોથી પણ થતી હોય છે.
હમ તહેવારો આગળની પેઢીને પણ પરંપરા શીખવે છે.
હા.. વિશ્વભરમાં ઘણા અનોખા તહેવારો હોય છે.
હ દરેક તહેવાર પોતાની એમ અલગ કહાની કહે છે એમ
હા આવા તહેવારો દુનિયાને રંગીન બનાવતી હોય બનાવે છે
હમમ અને લોકો વચ્ચે મિત્રતાનો ભાવ પણ ઉભો કરે છે.
હ આપણે ઘણાં તહેવારો વિશે વાત કરીને જ્યાં
હ આગળ પણ બીજા અનોખા તહેવાર વિશે વાત કરીએ જ આપણે
હા ચલો.. કરીએ આપણે કેમ નહી? છે ને દુનિયા એમાં એવા ઘણા તહેવારો છે જે મતલબ સાંભળતા પણ આપણને નવાઈ લાગે એમ
દરેક તહેવારની પાછળમાં અલગ વિચાર અને અલગ પરંપરા હોય છે.
હા એ તો છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવે છે.
અને કેટલાક તહેવારો કેવું કે એક જ ગામમાં ઉજવવામાં આવે છે
હા અને જ્યારે કેટલાંક તહેવારો આખા દેશમાં ઉજવવામાં આવતા હોય છે.
હા અને કેવું કે રંગબેરંગી ફૂલોથી સુંદર આમ નકશા બનાવવાવામાં હાછા
હમ લોકો આ નકશા જોવા દૂર દૂર થી આવતા હોય છે
હમ અને ફૂલની સુગંધથી આમ આસપાસ ન વાતાવરણ આમ ખુશુમાં બની જાય છે
બિલકુલ અને આ તહેવાર કળા અને પ્રકૃતિ બંનેને સુંદર અ ઉદાહરણ છે
હ હ અને કેવું કે પતંગ સાથે જોડાયેલો તહેવાર પણ હોય
હા કેટલાક દેશોમાં મો ટા પતંગ ઉત્સવ પણ થાય છે આપણે જેમ કે અહિયાયા આપડણે ભારતમાં ઉત્તરાયણ થાય છે એવું બાર પણ ઘણા અ પતંગ ચગાઈને તહેવારો ઉજવે છે એ લોકો એમના
હમમ અને કેવું કે કેટલાક દેશોમાં તો મોટા પતંગોત્સવ પણ થાય જ છે અને નાના થી લઈ મોટા સુધી બધા પતંગ ઉડાવે
હમ આકાશ મે આકાશમાં એકદમ કલ રીંગ પતંગોથી ભરાઈ જાય
હુ હુ અને કેટલાક પતંગો તો પ્રાણી જેવા દેખાય છે
હ આપણેે અહંયા પણ થાય જ છે ને કાઇટ ફેસ્ટિવલ અમદાવાદમાં ત્યાં આપણે લોકો દૂર દૂર થી મનાવા હોય છે ને ત્યાં પણ જાત જાતના આપણે કદી જોયા ના હોય એવા પતંગો ઉડાવવામાં આવ
હમ હમ કેટલાક ખુબ મોટા અને અલગ આકાર ના પણ હોય છે
હા એતો છે હા અ કેટલાક અને છે ને એક કમ અનો આખો તહેવાર છે પ્રકાશ ન પણ આમ કેટલાક સ્થળોને હજારો દીવા અને લાઈટ એક સાથે પ્રગટાવવામાં આવે છે
હ અને રાત્રે દ્રશ્ય ખુબ જ આમ આકર્ષક લાગે છે
હા એ તો છે લોકો કેટલાક દેશોમાં તો શાંતિ અને આનંદ નો અનુભવ પણ કરે છે
હ હ અને હવે આમ આગળની સાથે જોડાયેલા તહેવાર જોઈએ તો અગ્નિ સાથે
કેટલાક દેશોમાં મોટી અગ્નિ પ્ર વાથી તહેવારની પરંપ લ ઉજવવામાં આવતા હોય છે
છે ને અગ્નિ ની આસપાસ ભેગા
હા અગી તોનન ર નૃત્ય સાથે પણ ઉજવવાની મતલબ એ લોકો ઉજવે
અને આમ ફળ સાથે પણ જોડાયેલા ખાસા તહેવારો હોય છે
હમ કેટલાક સ્થળોને તો ફળની પણ અ પલી પ્રદશની પણ થાય છે
અને વિવિધ પ્રકારના ફળ છે ને સુંદર રીતે ગોઠવામાં આવે છે
થી પણ મેળવતા હોય છે
હા અને આમ અમુકમાં તો કેવ કે બરફ સિવાય ન પણ શિયાળો તહેવાર જો જોઈએ જોઈએ એમ હવે તો
હ કેટલાક ક દેશોમાં બરફ ઉપર રમતોનુંું પણ આયોજન થતું હોય છે
ટીમ બનાવીને રમ રમતો રમતા હોય છે
હમ એ તો છે ઉત્સાહ થી એ લોકો આમ દર્શકો જોયા કરે થ વધધ
હક્ન્ અને સંગીત ઉપર પણ આધારિત તહેવારો જોવા મળે જ છે.
ઘણી જગ્યાએ ખુલ્લા મેદાનમાં સંગીતના કાર્યક્રમ થતા હોય છે બધે
હક અને કેવું કે વિવિધ પ્રકારના વાદ્યો વગાડવામાં આવે છે.
હા બિલકુલ પણ આપણા ભારત દેશના તહેવારો વિશે તેની તો વાત જ ના થાય! તો દિવાળી, ઉતરાયણ છે હોળી, ધૂળેટી કેટ્ એટલા બધા તહેવાર છે નહીં!
હક્ન્ ખાસ્સા તહેવારો છે આપણા ભારત દેશમાં તો. જે આપણે ઉજવીએને તો એટલા બધા છે ને!
હમ એજ પછી એ કોઈ પણ ધર્મના હોય. કેટલા તહેવાર છે? જેટલા કોઈ દેશ માં મારા ખ્યાલથી નહીં હોય આપણા ભારત દેશ જેટલા તહેવારો હા ઘણું બધું મને જાણવા મળ્યું તમારી જોડેથી હું
પણ ખુબ આનંદ આવ્યો આ ચર્ચા કરીને હા ચોક્કસ ફરી વાત કરીશું. હા